હલો કેમ છો મારી અવાજ આવે છે તમને શું ખાધું આજે તમે બસ આ ઘરનું કામ કરીએ છીએ
ફ્રાય રોટી
વઘારેલી રોટલી બોલી શકો છો તમે
હા એટલે એજ કેહેવાય મને
અરે હું તમને એક વાર્તા કઉું
હા કો કો આઈ ઇન્ટરેસ્ટેડ
એવું છે
હા હા મને વાર્તામાં બહુ રસ છે
વાતોમાં એટલો રસ કેમ છે તમને હમ
આઈ લાઇક વાર્તા આઈ લાઇક વારતા
જો હ તમારે શુદ્ધ ગુજરાતીમાં વાત કરવાની છે અંગ્રેજી અને હિન્દી તમે તમારી પાસે જ રાખો
આ પણ હું ખાલી
છે કે દ્વારકા બહુ સરસ છે તમને ખબર દ્વારકા
હા બહુ સરસ છે કોને કીધું
દ્વારકા આખી ઉંધી છે હા હા ગત કથા છેમાં એવી
કઈ રીતે
વૈષ્ણ ભગવાન ન બરાબર હા સંભણ છું
બસ
બન્ને ને છે રાઈટ હલો
હમ પછ હા બોલો
અ વાજ આવે છે
હા
હું એમ કઉ છું હા હા હલો સાભડો કૃષ્ણ ભગવાન ની નગરી છે હતા તા બરોબર એ ને ડેહી જઈને દૂઘ ચડાતુ બરોબર
હા પછી
પછી ડેરી જઈને એ કરે દૂધ ચડાવે અને બુમાબુમ કેમ થાય છે
હુમ આા ખબર ચાલુ છે બાર લગભગ ઝઘડો ચાલે
એવી હતી કે કૃષ્ણ ભગવાન ના બે ભક્ત હતા બરાબર બે ભક્ત હતા ને તો એક બસ તો બહુ શ્રદ્ધાળુ હતું અને એક ભક્ત હતો ને એ બહુ વિચિત્ર હતો બરોબર એટલે એનો મોટો ભાઈ વીચિત નાનો ભાઈ બહ જ ભક્તિ કરતો ડિલ્લી કૃષ્ણ ભગવાનને દૂધ ચઢીવ તો ઓકે તો એક દિવસ કેવું થયું કે એ એનો મોટો ભાઈ છે ને એ કંટાળીને કૃષ્ણ ભગવાનને લાકડી મારવા ઊભોથયો શું થયું લાકડી માર વાતો કૃષ્ણ ભગવાને એ માનતો ન તો કહીયા કૃષ્ણ કૃષ્ણ ભગવાન છે એમ તો એ માનતો નતો ને તો કિસ કૃષ્ણ ભગવાનને મારવા ઉભો થયો તો મારવા ઉઊભા ને તો કૃષ્ણ ભગવાન પ્રગટ થયા કે ભઈ હું અહિયાં દ્વારકામાં જ છું બરાબર. તું મને ના મારી શકે. એમ તો કૃષ્ણ કૃષ્ણ ભગવાનને દર્શન આપ્યા, દર્શન આપ્યા તો એ સાચું
હમ, પાછી? પછી?
એવું થયું, પછી આમાં એવું થયું. કે
પછી
પછી આ બહુ અવાજ આવે છે.
થોડો જઘડો ચાલે છે.
હમ વાંધો નઈ. ઇગ્નોર કરીએ એને એમ કહેતી એ પછી કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા તો એના મોટા ભઈએ જઇન કીધું કે અહીંયા તો સાચુંમાં કૃષ્ણ ભગવાન છે, તો નાના ભઈને ખોટું લાગ્યું કે હું અત્યારથી સેવા કરું તો ય ભગવાન મને દર્શન નહીં આપતા. એમ જઈને નાનો ભઈ છે. દ્વારકા ની પાછળ જઈને બેસી જાય. બરાબર ધડકાન દ્વારકા છે ને દ્વારકા એની ઊંંધી સાઈડ જઈન બેસી જાય. તો એને મનાવા માટે ભગવાન આખી દ્વારકા ઊંધી પાડી દેન એને દર્શન આપે. એ એવું કે કે ભગવાન આજે જે નહી આવે ને તો હું મરી જઈશ એમ. તો દ્વારકાની પાછળ જઈને રિસાઇન બે સી જાય તો ભગવાન એને દર્શન આપવા માટે આખી દ્વારકા ઊંધી કરી દે. તો તમને ખબર દ્વારકાનો જે ન પક્ષ છે ને એ આખો ઊંધો છે દ્વારકા આખી ઊંધી છે. છે. દ્વારકામાં દ્વારકામાં કોઈ દિવસ
હમ
હમ દ્વારકામાં કોઈ જ દિવ
અવાજ થાય છે.
હા એમ કઉ છું તમે એવું હોયતો થોડા અંદરના રૂમમાં આવતા રો
અંદર હું રૂમમાં જ છું શું રો હું મારા બીજા રૂમમાં કરું વેઈટ પછી શું થાય
પછી એવું કે ભગવાન રિયલમાં કૃષ્ણ ભગવાન છે અને કૃષ્ણ ભગવાનની તો બહુ જ વાર્તાઓ છે કૃષ્ણ ભગવાન બહુ જ મોટા ભગવાન છે તમને ખબર અને દ્વારકા તો બઉ મસ્ત છે દ્વારકા ગોમતી નદી છે પછી ત્યાં બેટ દ્વાર કા છે દ્વારકા જેવું કોઈ સ્થળ નથી ભવ્ય દ્વારકા બહુ જ સરસ સારું સ્વસ્થ સ્થળ છે બહુ જ સારું સ્થળ છે હમ અચ્છા
મને તો મને તો સું નું મંદિર એ વિશે જ
જો લ કામ
અવાજ કપાય છે તમારો
હ હલો
અવાજ કપાય છે હલો હા હવે આવે
હા એમ કવ છું હલો હલો શ અવાજ